હલો નમસ્તે મજામાં બસ મજામાં આપણેે આજે વૃદ્ધ માતા પિતાની સંભાળ ફરજ કે લાગણી એના વિશે વાત કરીશું
ઓ સરસ સરસ્ટોપી જ
હા આજકાલ જીવન બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે દરેક વ્યક્તિ પોતાના કામ જવાબદારીઓ અને સપનાઓમાં વ્યસ્ત થઈ ગઈ છે આવા સમયમાં વૃદ્ધ માતા પિતાની સભાનો વિષય ઘણી વાર ચર્ચામાં આવે છે કેટલાક લોકો માટે આ ફરજ છે તો કેટલાક માટે એ લાગણીનો વિષય બની રહે છે
સાચી વાત એક તરફ એવું લાગે છે કે માતા પિતા એ આપણને ઉછેર્યા શીખવ્યા. જીવન આપ્યું એટલે તેમની સેવા કરવી એ આપણી ફરજ છે. ફરજ ના આ ભાવ. થી ઘણા લોકો પોતાના માતા પિતા ની સંભાળ રાખે છે. તેઓ સમય કાઢે છે. દવાઓ ખોરાક અને આરામની ચિંતા કરે છે. આ બધું કરતી વખતે મનમાં એક જવાબદારીનો ભાવ હોય છે. કે આ કરવું જ જોઈએ.
હા બીજી તરફ લાગણીનો. પાસો વધારે ઊંડો અને સચો લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ. પોતાના વૃદ્ધ માતા પિતાની સંભાળ પ્રેમથી કરે છે. ત્યારે તેમાં કોઈ બાધ છોડ ન થી કે તેમાં કોઈ કંટાળો નથી બોજ નથી માત્ર પ્રેમ અને આદર હોય છે. આવા લોકો માટે માતા પિતા માત્ર જવાબદારી નથી પરંતુ જીવનનો સૌથી મહત્વનો ભાગ છ હોય છે.
સાચી વાત છે સમય બદલાતા કુટુંબ પ્રણાલી માં પણ બદલાવ આવ્યો છે. સંયુક્ત કુટુંબ ની જગ્યાએ નાના કુટુંબો વઘી ગયા છે આ કારણે. ઘણા વૃદ્ધ માતા પિતા એકલા રહેવા મજબૂર બને છે કેટલાક લોકો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલે છે કારણ કે તેઓ માને છે કે ત્યાં વધુ સારી સંભાળ. મળશે પરંતુ હૃદયની અંદર ક્યાંય એક ખાલી પણું રહી જાય છે.
બરાબર છે કેટલાક લોકો માટે આ પરિસ્થિતિ ખૂબ જ કઠિન બની જાય છે એક તરફ પોતાની નોકરી તો બીજી તરફ સંતાનોનું જવાબદારીઓ હોય છે. તો બીજી તરફ માતા પીવાની પિતાની સેવા કરવાની ઈચ્છા છે. આ સંતુલન જાળવવું સરળ નથી કઈ. પરંતુ જ્યારે લાગણી. પ્રબળ હોય છે ત્યારે વ્યક્તિ કો કોઈ પણ રીતે સમય કાઢી લે છે.
સાચી વાત છે તમારી. વૃદ્ધ માતા પિતા માટે સૌથી મહત્વનું શું છે? તે સમજવું જરૂરી છે તેમને વધારે પૈસા કે સુવિધાઓ નય પરંતુ પ્રેમ જ્ઞાન અને સાથ જોઈએ છે. તેઓ ઈચ્છે છે કે કોઈ તેમની સાથે વાત કરે, તેમની વાત સાંભળે, અને તેમને મહત્વ આપે. આ નાની નાની બાબતો તેમને ખુશ રાખે છે.
ફરજ અને લાગણી વચ્ચેનો તફાવત અહીસ્પષ્ટ થાય છે. ફરજમાં કામ થાય છે પરંતુ લાગણીમાં હૃદય જોડાય છે. ફરજ સમય આપવામાં આવે છે પરંતુ લાગણીમાં સમય જીવવામાં આવે છે. છે ફરજમાં. કરવું પડે છે પરંતુ લાગણીમાં સ્વાભાવિક રીતે થાય છે.
સાચી વાત છે ક્યારેક એવું પણ માને છે. કે શરૂઆતમાં ફરજ તરીકે શરૂ કરેલું કામ ધીમે ધીમે લાગણીમાં બદલાઈ જાય છે. જય્યારે વ્યક્તિ પોતાના માતા પિતાની સાથે સમય વિતાવે છે. તેમની જરૂરિયાતો સમજે છે ત્યારે એક નવો સંબંધ વિકસે છે. આ સંબંધ વધુ ગાઢ અને સચ્ચો બને છે.
તો સમાજમાં પણ આ વિષય પર જાગૃત વધવાની જરૂર છે. લોકો સમજવા જોઈએ કે વૃદ્ધ માતા પિતાની સંભાળ માત્ર વ્યક્તિગત બા બત નથી હોતી પરંતુ સામાજિક જવાબદારી પણ છે જો દરેક વ્યક્તિ પોતાના માતા પિતાની સંભાળ પ્રેમથી રાખે તોુ આ દેશમાં સમાજ વધુ સંવેદનશીલ અને મજબૂત બની શકે છે.
સાચી વાત કહી તમે આખરે આ વાત એ છે કે ફરજ આ ને લાગડી બંનેનું પોતાનું મહત્વ છે પરંતુ જો આ બંને સાથ આવી તો સંબંધો વધુ સુંદર બની જાય છે ફરજથી શરૂું થઈને લાગ લાગણી સુધી પહોંચવું એ જીવનની સાચી સફળતા કહેવાય.
બિલકુલ વૃદ્ધ માતા પિતાની સેવા કરવી એ માત્ર જવાબદારી નથી તે જીવનનું એક અમૂલ્ય અવસર છે. આ અવસરને પ્રેમ અને આદર અને લાગણી સાથે સ્વીકારવામાં જ સાચી ખુશ થી છુપાવેલી છે.
સાચી વાત છે. સમય જતા સમજણ વધુ ઊંડી બનતી જાય છે. જીવના અનેક અનુભવો માણસને અંદરથી બદલતા રહે છે. અને બાળપણમાં જે માતા પિતાની સાથેનો સંબંધ મા સંરક્ષણ અને માર્ગદર્શન સુધી મર્યાદિત હતું. તે વૃદ્ધા અવસ્થામાં આવીને એક અલગ જ સ્વરૂપ લઈ લે છે. હવે તેઓને માર્ગદર્શન આપવાની તેમની કાળજી લેવાની ફરજ સંતાનો પણ આવી પડે છે.
ઘણા વખત એવું જોવા મળે છે. કે વૃદ્ધ માતા પિતા પોતાના સંતાનોને તકલીફ ના થાય ને તે માટે પોતાની જરૂરિયાતો દબાવી તેઓ પોતાના દુઃખ દર્દને અંદર જ રાખે છે બહારથી હા કા રહે છે પરંતુ અંદરથી એકાંત નો અનુભવ કરતા જ હોય છે. આ એકાંત માત્ર શારીરિક નથી પરંતુ ભાવના તક મક પણ હોય છે.
સાચી વાત છે. આવી સ્થિતિમાં જો કોઈ સંતાન સાચી લાગણીથી તેમની પાસે બેસી તેમની વાતો સાંભળે તો તે ક્ષણો તેમના માટે અમૂલ્ય અમૂલ્ય બની જાય છે. આ ક્ષણોમાં તેઓને લાગે છે કે તેઓ હજુ પણ મહત્વપૂર્ણ છે હજુ પણ કોઈને તેમની ચિંતા છે. આ ભાવના જ તેમને જીવંત રાખે છે.
ફરક તરીકે કરેલી સેવા ઘણી વાર મર્યાદિત હોય છે. તેમાં નિયમ હોય છે. સમય હોય છે પરંતુ તેમાં આત્મમય ઓછું હોય છે. બીજી તરફ લાગણીથી કરેલી સેવા સ્વાભાવિક હોય છે. તેમજ સમયની મર્યાદા નથી. તેમાં માત્ર જોડાણ હોય છે.
સાચી વાત છે આધુનિક જીવનમાં ટેકનોલોજી વધી રહી છે. પરંતુ સંબંધોમાં અંતર પણ વધી રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે પરંતુ પોતાના ઘરના લોકો સાથે વાત કરવા માટે સમય કાઢતા નથી. વૃદ્ધ માતા પિતા માટે આ અંતર વધુ પીડાદાયક બની શકે છે.
ઘણી જગ્યાએ ઘણા ઘરોમાં આવું પણ જોવા મળે છે. કે માતા પિતા સંતાનો સાથે રહે છે પરંતુ તેમ છતાં એકલતા અનુભવે છે. કારણ કે શારીરિક નજીકતા હોવા છત તા ભાવનાત્મક જોડાણ વાળું ઓછું હોય છે. આ સ્થિતિમાં ફરજ તો પૂરી થાય છે પરંતુ લાગણીનો જે અભાવ હોય છે એ તે કાયમ બન્યો રહે છે.
પછ તમારી જયારે લાગડી થી સેવા કરવામાં આવે છે ત્યારે નાની નાની ની બાબતો પણ મહત્વપૂર્ણ બની જાય છે સાથે બેસીને ચા પીવી જૂના દિવસોની વાતો કરવી હળવી હ મજા કરવી આ બધું જીવન સુંદર બનાવે છે આ પળો પૈસાથી ખરીદી શકાય નહી
સમયની સાથે એક સત્ય સ્પષ્ટ થાય છે કે જે પ્રેમ આપણે આપીએ છીએ તે જ આપણને પાછો મળે છે કે પછી તે સંતાનના પોતાના માતા પિતાની સેવા પ્રેમથી કરે છે તે પોતે પણ માં શાંતિ અને સંતોષ અનુભવે છે આ આંતરિક ખુશી કોઈ બહાર થી વસ્તુથી મળી શકતી નથી
હા તમે જોયું હશે ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યાં બધું સંભાળવું મુશ્કેલ લાગે છે પરંતુ આવા સમયમાં જો દસિયાનોો ઉકેલ મળી શકે છે લાગણી માણસ ને શક્તિ આપે છે ધીરજ આપે છે અને સાચો માર્ગ બતાવ સ
વૃદ્ધ માતા પિતા માટે સૌથી મોટું આશ્ર્ય તેમના સંતાનો હોય છે જ્યારે સંતાનો તેમની પાસે હોય છે ત્યારે તેઓ સુરક્ષા અને શાંતિનોો અનુભવ થાય છે આ વિશ્વાસ જ તેમના જીવનનો આધાર બને છે
સાચી વાત છે આખરી વાત એટલી છે કે જીવનમાં સંબંધ નું મહત્વ સૌથી વધારે છે ફરજ અને લ પરંતુ જો લાગણીનોો અહેસાસ જોડાઈ જાય તો સંબંધો વધુ મજબૂત બની ગાય છે
બરાબર છે વૃદ્ધ માતા પિતાની સંભાળ લેવી એક જીવનનો એક એવો અધ્યાય છે જેમાં માણસ પોતાની માનવતા અને સંસ્કારને સાચા અર્થમાં જીવતો શીખે છે આ અનુભવ માણસને વધુ સંવેદનશીલ વધુ વધુમાં વધુ સમજદાર અને વધુમાં વધુ પૂર્ણ બનાવે છે
આ માર્ગ સરળ નથી પરંતુ આ માર્ગ પર ચાલવાથી મળતી શાંતિ સંતોષ જીવન સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે
આજે આપડે આ વાત ઉપર ચર્ચા કરી ફરી આ વાત ઉપર ચર્ચા કરીશું
ચોક્કસ આભાર
ઓકે